કેમ છો?
મજા મા.
છો અહ આજે સ્કૂલમાં ટીચર્સ જેની તૈયારી ચાલી હતી
હમ્મ. વાહ ટીચર્સ ડે આા તો બહુ સરસ વાત છે
હમ્મ ટીચર્સ ડેની સેલિબ્રેશન ની મજા જ જ અલગ હોય છે દરેક સ્ટુડન્ટ આ દિવસ તે એક્ષાઇટેડ હોય છે તમે સ્કૂલમાં શું પ્લાનિંગ કરી રહ્યા છો?
હમ્મ અમે તો સ્કૂલમાં સ્પીચ ડાન્સ અને ગેમ્સ ની તૈયારી કરી રહ્યા છીએ.
હા આ તો બહ સરસ વાત છે તને ટીચર્સ જે ગમે છે
હમ મને તો ટીચર્સ ડે બહ ગમે છે કારણ કે આ દિવસ ટીચર માટે રિસ્પેક્ટ બતાવી શકીએ છે
હમ આ તો બિલકુલ સાચી વાત છે ટીચર્સ આપણા જીવનમાં બહુ મહત્વ પણૂર્ણ હોય છે તને ખબર છે ટીચર્સ તને ખબર છે ટીચર્સ ડે ક્યારે ઉજવાય છે
હા મને ખબર છે કે ટીચર્સ ડ પાંચ સેપ્ટેમ્બર મે હું રાઈટ
હા હા અ તું સાચું કહ છું પાંચ ડિસેમ્બર ઉજવાય છે ટીચર્સ ડે અને આ દિવસે બહુ મજા આવે છે અહ. અને તને સ અહ ખબર છે કે આ દિવસે કેમ ઉજાય છે?
આ દિવસે ડોક્ટર સરવી પલી રાધે ક્રષ્ણ ની યાદમાં, હું રાઈટ બોલું છું?
હા, રાઈટ બોલો છો. અહ તે એક મહાન ટીચર અને ભારતના રાષ્ટ્રપતિ હતા. તેને તમારો કોઈ ફેવરેટ ટીચર છે
હા મારા તો ઇંગ્લિશ ટીચ હતા
કેમ ગમે છે તને ઇંગ્લિશ ટીચર
અને તો બ અચછા તો લાગે છે આનું હા કારણ કે બહુ સારી રીતે સમજાવે છે અને ફ્રેન્ડલી પણ છે
હમ વાહ આ તો બહ સરસ વાત છે મને પણ મારા ગુજરાતી ટીચર ગમે છે ગુડ ટીચર સ્ટડી ઇન્ટસ્ટિંગ બનાવી છે અને ફન્ડલી રહ્યા છે અને પણ અ સ્ટુડન્ટ ન મો તે વેશન આપે છે
હા લાઈફ લસન પણીખ સીખ છેિસપ્ન પણ ટીચર પાસેથી શીખ મળ છે
સાચું તમે ટીચર્સ ડે પર ટીચર્સને શું ગિફ્ટ આપો છો
હા તમે ટીચર્સ અરે ગ્રીટિંગ કાર્ડ આપીએ છીએ
હેન્ડ હેન્ડમેડ કાર્ડ ન રહેે વધુ હોય છે અને ટીચર ને પણ ગમે છે. ચ હેન્ડમેડ કાર્ડ્સ તને સ્પીચ આપી તમે તમે સ્પીચ આપ્યું ગમે છે
થોડું દેર લાગે છે મને પણ પેલા લાગતું તું
હમ તો સ્પીચ દેવામાં બહુ ડર લાગે છે. મને પણ લાગે છે. અને પ્રેક્ટિસ કરતા કોન્ફિડે અઅ કોન્ફિડન્સ આવી ગ્યું છે. ટીચર્સ ડે પર તો સ્પીચ આપી છે ક્યારે?
હમ્મ. તો નથી આપતા દિયા એ કઈ ટીચર્સ ડે. પર સ્પીચ અહ હું મારા ફ્રેન્ડ આ આપ્યા હતા.
શું કયું હતું?